હેલો.
હાલો તમને મારાવા છે? તમને કેમ છો તમે?
મજામાં તમે કેમ છો?
ભાવરાતી કેવા માંગુ છું, નવરાતી એ ગુજરાતી નો
હમ કસો?
દરમિયાન સ્વરૂપની- અવાન કરવામાં આવે છે આ તહેવારે રાત્રે ગરબા અને દાડીનિયાની રમજમ થાય છે, ગુજરાતીમાં નવરાત્રી વિશે મેં તમને કેવું તો નવરાત્રી એ હિન્દુ ના ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે આ તહેવારે વર્ષોમાં બે વ ખત ચૈત્ર અને આસો મહિનામાં ઉજાવાય છે. આસો મહિનામાં આવતી નવરાત્રી ગુજરાતી વિશે મહત્વની છે. નવરાત્રી શબ્દો નો અર્થ એટલે નવરાત્ર્રીઓ. થાય છે આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગાના નવા અલગ અલગ રૂપ ની પૂજા થાય, તમને ખબર છે નવરાત્રીમાં દરેક વર્ષે એટલે જયારે દર વર્ષે નવરાત્રી આવે છે ત્યારે માતાજીની પૂજા કરવામાં આવે છે. અને બધા ગરબા દાડીયા રમે છે રાતના. પહેલા દિવસે ઘરમાં અથા મંદિરમાં ગટ સ્થાપના કરવામાં આવે છે આ તેવા શક્તિ ભક્તિ અને ધ્યાન ઠક છે આપડે ધ્યાનથી અને શક્તિ માતાજીની પૂજા કરે છે ગુજરાતીમાં નવરાત્રી દરમિયાન ઠેર ેર માતાજીના માંડવા અને ગુજરાતીઓનું આયોજન તમને ખબર છે નવરાત્રી ના દિવસે બધાના આજુબાજુ વિસ્તારમાં ઘર વિસ્તારમાં. કે પછી બિલ્ડીંગને પાર્કિંગગમાં કે સોસાયટી માં ક હું તમે છે તમે કઈ એવા માંગશો?
હમ કેમ માંગસુ ને. હમ. ગુજરાત ગુજરાતમાં નવરાત્રી વિશે મહત્વ છે જય્યારે દરેક શહેર અને ગામમાં રંગબેરંગી સજાવટ કરવામાં આવે છે લોક પરંપરાગત વસ્ત્રો જેમ કે ચણિયાચોળી. હમ અને કુર્તા પહેરીને ગરબા રમે અને દાંડિયા રાસ રમે છે ગરબા શરૂઆત માતાજીનો આરતી થાય છે અને ભક્તિ સાથે આખી રાહ સુધી નૃત્ય કરવામાં આવે છે.
પહેલા દિવસે ઘરમાં અથવા મંદિરની સ્થાપના કરવામાં આવે છે આ તહેવારે ભક્તિ શક્તિથી પ્રાર્થના કરે છે. નવરાત્રીના રાત્રે ખેલાના પરપ વસ્તુ જેવા કે ચનિયાચોરી કે કેડિયા પહેરીને ગરબા તમને ખબર જ હશે કે નવરાત્રી ના દિવસે બધા ચનિયા ચોરી એવું બધું પહેરીને જાય છે નવા કપડાં પહેરીને એ લોકો ડાંડિયા ગરબ રમે છે. ઢોળ સન્નાઈ અને માંજરાના તાલે ગાવતા માતાજી ના ગરબા વાતાવરણ ભક્તિમિન તમને ખબર હશે કે નવરાત્રી ના દિવસે બધા ડીજે ઢોળ લગારા વગારીને માતાજી ના ગરબા અને આ પૂજા બધું કરે છે. આચળની ગરમામાં આધુનિક સંગીત અને લાઈટ નો ઉપયોગ કરવા માટે તમને ખબર જ હશે કે નવરાત્રી ના દિવસે માતાજીના પાસે શંગાર બી બહુ મસ્ત કરીે છે બધા લાાઈટિંગ રાખે છે અનેને બધું પ્રગ્રામ રાખે છે, પ્રાચીન ગબરાત ગરબામાં માત્ર તારી અને ઢોલ ના અવાજ સાથે માતાજી ના સુર ગાય છે. તમને ખબર હશે જયારે તારી ના બી ગરબા રમે છે, દાંડિયા થી બી ગમે છે ઢોલ વગારીને અવાજ કરીને રમે છે, આ નવ દિવસ સુધી લોકો ઉપવાસ રાખે છે અને ફરિયાદ કરે છે. ખબર જ હશે કે માતાજી ન ઉપવાસ પણ કરે છે, બધા નવરાત્રી ના નવે દિવસો માં માતાજીને અવરના નીત ધરાવવામાં આવે છે. માતાજી ન પૂજા એમની સેવા પૂજા બધું જ કરે છે, નવરાત્ર ની આઠમી તારીખે આથમ કહેવાય છે. જેનું ખુબ જ મહત્વનું છે. આથમ ના દિવસે હવન અને ગ્રન જેવા ધાર્મિક કાર્યો થાય છે નવરાત્રી ના તહેવારમાં માતાજીનું આ નું વિશેષ મહત્વ છે, જયારે આપણે માતાજી નું પૂજા કરે છે ને તેનું આરતી ખુબ જ જરૂરી હોય છે, આ તહેવારમાં જાતિ ભેટ ભૂલીને સૌ કોઈ એક સાથે ગરબા આમાં કોઈ તારું મારું નથી કે આ હિન્દુ મુસ્લિમ કોઈ બધા હલી મીલી ને બધા ગરબાને ઢોલ નગારા સાથે બધા ગરબા રમે છે, ગરબા એ ગુજરાતીને વૈેશિક ઓળખી બની ગઈ છે, નવરાત રાત્રે ખેલાના માતાજી ની ભક્તિ માં ક્લીન થઈને મન મૂકીને નાચે છે. રાતના બધા એ લોકો મસ્ત મજાની આપડે ગરબા રમે છે. છેને બધા એન્જોય થી મસ્ત માતાજી ના સેવા પૂજા કરી દર્શન કરીને બધા હલીમલીને ગરબા દાન્યા કરે છે. દશેરા ના દિવસે આ તહેવારની પુનાવ થાય છે, દશેરાના દિવસે અતિસ્પ સપના વિજય તરીકે રાવણના પુત્રનું દહન થાય છે. તમને ખબર છે જયારે રાવણ નું પુત્રને હલગાવે છે? આ તહેવારે આપણી સંસ્કૃતિ અને પરંપરાની જીવ રાખે છે. નવરાત્રી ના દરમિયાન ગુજરાતીના પ્રવાસ સ્થરો અને ગરબા આયોજન જોવા વિદેશ પણ લોકો આવે છે વિદેશ થી પણ લોકો જોવા આવે છે, ગરબત ગરબાતી ના ગરબા જોવા માટે નવરાત્ર ના દિવસે નવરાત્રી આપની આધનિક શાંતિ ઉમંગ અને એકતા નો સંદેશ આપે છે. આપડે જે ગરબા રમે છે ને તો બંનેને ખુબ જ ગમે છે તમે પણ ગરબા તો રહીમાં જ હશો ને?
હા, રમ્યા છે ને બહ બહ મજા આવે જારે આપડણે ઘરવા રમીએ ત્યારે હમ્મ ગરબ અને દાંડિયા ચણિયા ચોળી. પહેરીને મારા ઘરના બાજુમાં જ એક મો તો હ દુર્ગા માતા ન મંદિર છે, ત્યારે આપણે રમીએે.
હા, તમે ખુબ જ કીધું મેં પણ ખુબ જ ગરબા રહીમી છું. અમારે અહીં એ બી માતાજી ના બાજુમાં છે. એમના વરના નીચે માતાજી ન નાનું બનાવેલું છે ગરબાનું એને અમે ચારે બાજુ ગોલ કરીરીને રાનિયા ગરબા એવું બધું રમે છે. અને ખુબ જ એન્જોય કરીએ છે, ગરબા એમને એમની પૂજા પણ બો કરીએ છે. એમને દર વર્ષે અમે નવા નવા કપડા પણ અમે એમને પહેરાવીએ છે. સારીઓ ચેન્જ કરીએે છીએ એમની સેવા પૂજાઓ કરીએ છે, ગુજરાતીના ગામડામાં લઈને શહેરો સુધી શેરી ગરબા અને મોટા આયોજન જોવા મલે છે. તમે શું કેવા માંગો છો?
આ મેં તો સાંજે ને સવારે બંને વખત આરતીમાં જાાવુ છું નવરાત્રીમાં
હા.
એમાં તો જાઉ છું પણ નવરાત્રીમાં બંને વખત મને તો બો મજા આવે પછી ગરબા સ્ટાર્ટ થાય છે, તો હું રમું છું બધા જ છોકરાને છોકરી ખુબ રમે છે.
હા ખુબ જ સરસ કીધું હા બધા એ લોકો પૂજા થઈ જાય આરતી પૂજા થઈ જાય પછી બધા છોકરી છોકરા એ લોકો બધા જ ગરબા રમે છે. તમે ખુબ જ સરસ કીધું અમારા સાઈબી એવું જ છે કે બધા પૂજાઓ કરીને પછી ડીજેનું આજમ કરી ને લાઇટિન વાળું બધું હોય છે, શંગાર હોય છે, પછી અલીમ મળીને બધા ગરબા રમે છે, છોકરી છોક રા મમ્મી પપ્પા જે પણ નાના બાળકો પણ કુદી કુદીને રમે છે. પછી નવરાત્રી ના ગરબા રમી ને પછી અમને સુખો નાસ તો પણ મલે છે, જેમ તો પોવા મલે છે, પછી ગાંઠિયા મલે બટાકાની વેફળ મલે સુખો નાસ્તો પણ મલે
છું પાઉભાજી, આઈસ્ક્ર્રીમ, કોલ્ડ ડ્રિંક
હા અમારા સાઈડ બી એવું જ બધું મલે છે. નવરાત્રીમાં માં અંબેમાં, બહુચેરીમાં ખોરિયા માતા પછી બધા માતાજીના છે ને કાળી ચોરીસ મા તાના બધાને આરતી પૂજા કરે છે. બધા આ ઉત્સવ ને જાત ભે ભૂલી ને સૌ એકતા થઈને આનંદથી માને છે બધા એકબીજાને હલી મલીને રમે છે, એવું કઈ નથી કે તારી જે તલક મારી જાય તલક એવું કઈ નથી બધા હલી મલી ને જ ગરબા રમે છે, માતાજી ના પૂજા પણ કરે છે બધા અને ગરબા પણ રમે છે, રાત્રે માતાજીની પૂજા અર્ચના કરી બાદ ગરબાની ધાન્યની રમવાની પરંપરાના છે, તમને ખબર હશે જયારે પૂજા થાય પછી જ ગરબા ઓ રમે છે એના પેલે ગરબા નથી રમતા
નથી રમતા
હમ ગર બા માતાને સુતી ગાતા ગીતો અને ભજન ગાવામાં આવે છે, તમને ખબર છે ને તાજી ના આરતી થઈ જાય પછી એમનો ભજન ગાવામાં આવે
વચ્ચેમાં જગરાતા ભી થાય છે, ને જયારે નવરાત્રીમાં એક દિવસ હ જઘરાતા થાય છે, અમારા બાજુ તો થાય છે, આખું રાત જાગૃત તાલ કીર્તન ખુબ જ બગાડે છે, ત્યારે આખી રાત બધા જાગે જ છે, માતાજી ની ભક્તિ કરે છે. નવદુર્ગાની પૂજા થાય છે. શું મજા આવે છે. હમ.
હા તમે જે કીધું ખુબ જ સરસ કીધું અમારા સાઈડ બી એવું જ છે, બધા હલી મલીને રમે છે, પછી બધા લોકો તો રાતમાં કેટલા વાગી જાય ત્યાં સુધી રમે છે? ગરબાઓ રમે છે, દાનિયા રમે છે.
એક ભાગે, બે ભાગે, બધા જ રમતા રે. ક્યારે ક્યારે તો ત્રણ, પાંચ તો ચાર વાગી જાય. જગરાતામાં. તો પાંચ જારે, પાંચ વાગે ત્યારે જગરાતા થાય છે.
નવરાત્રીમાં બધા ઉપવાસ પણ કરે છે, માતાજી ના નવ દિવસ ના એ લોકોની પૂજાઓ કરે છે એ એ લોકો પછી નોનવેજ એ લોકો ની ખાઈ, જયારે નવરાત્રી ના દિવસે હોય ને ત્યારે એ લોકો એમ નોનવેજ એવું નહીં ખાય, ચિકન મટન કંઈ પઈ નહીં ખાય. છે, નવ દિવસ ન એ લોકો ચોખાઈશ રાખે છે, ઘરમાં પણ સુંદરતા રાખે છે, ઝાડું-પોટું બધું સ્વસ્થ રાખે છે, ઝાડા-પારા પાડી ના રાખે છે, બધું ચોખ્ખું માતાજીની પૂજા કરે, શુદ્ધ રાખે છે. અને જ્યારે ન દિવસ થઈ જાય તો છે ને, નાના બાળકો લોકોને માતાજી સ્વરૂપે થઈને એમની પૂજાઓ પણ કરે છે, એમને જમવાનું રાખે છે, પછી નવ દેવી મા એ લોકો જેવા નવ નવ છોકરી લોકને શૃંગાર કરીને એ લોકો એકને જમારીને, એ લોકો નું પગ હાથ બધું ધોઈને, પછી એ લોકોને ગીફ્ટ પણ આપે. છે કે એ લોકોને થાર આપે, પૈસા આપે, પછી એ લોકનું જે પણ વસ્તુ. હું નાનો નું હોય ને, માતાજી નું શણગાર, તે એવું બધું પણ આપે. તમારા સાહેબી આપતા જ હશે ને?
હમમ. તે બધા પગે પડીને માતાજી નો વિદા કરે છે, ત્યારે ખુબ દુખછા થાય છે.
શ
જયારે માતાજીઓ ન વિસર્જ થાય ત્યારે કેવું લાગે.
મેં તમને કીધું તે કેવું લાગ્યું તમને?
વાહ, હારું. નવરાત્રી વિશે વાત કરીને.
થેન્ક યુ.
ત